જય શ્રી ક્ર્ષ્ણ. ના કેમ છો તમે.
હું મજામાં છું તમે કેમ છો?
હા બસ હું પણ મજામાં જ છું.
હું શું કવ આજે ચલોને કઈ ટોપિક પર સરસ મજાની ચર્ચા
હા. બહુ સારો વિચાર છે બોલો ને કયા ટોપિક પર કરીએ.
અ અત્યારે જો વેકેશનનો સમય ચાલે છે તો કેમ આપણે અ ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ્સ પર ચર્ચા કરીએ તો કેવું રહેશે.
ખૂબ જ સરસ વિચાર છે એમ પણ જોઓ ને આજકાલના બધા બાળકો ઇન્ડોર ગેમ્સમાં કેટલો બધો રસ લે છે મોબાઈલ, ટીવી, વિડીયો ગેમ્સ બસ એમાં જ પડ્યા રહે છે.
સાચી વાત છે. જયારે પહેલાના સમયમાં તો મોબાઈલ જેવું કઈ હતું જ નહી ત્યારે લોકો બસ સાંજ પડે કે સવાર હોય કઈ સમય જોયા વગર બસ ઘરની બહાર ગેમ્સ રમવા નીકળી પડતા.
સાચી વાત છે. આપણા ટાઈમે આપણે કેટલી બધી ગેમ્સ રમતા જેમ કે ખોખો, કબડ્ડી, અ સ સતોડિયા પર્વતપાણી આ બધી ગેમ તો અત્યારના છોકરાઓને ખબર પણ ના હોય.
સાચી વાત છે. અને લુકા છુપી જેવી ગેમ રમવામાં તો કેટલી મજા આવતી એ છે પછીઅ કલર-કલર વીચ કલર એ નાની-નાની ગેમોમાં પણ કેટલી મજા હતી. આપડે ગમે ત્યારે રમતા અને બોર પણ બિલકુલ લઈ જતા જ્યારે આજકાલ ફોનની ગેમમાં હતો અમુક વાર રમી રમીને બી બોર થઈ જવાય છે.
હા અને આપણે જે આઉટડોર બધી ગેમ્સ રમીએ છીએ. તેનાથી કેટલા બધા ફાયદાઓ થાય છે ને આપણું શરીર પણ કેટલું મજબૂત થાય છે, આપણને ટીમવર્ક આવડે છે, આપણે એકબીજા લોકો સાથે કેવી રીતે તે સંપીને રહેવું, કેવી રીતે એકબીજા સાથે સંપીને રમવું એ બધું શીખવા પણ મળે છે.
સાચી વાત છે અને આઉટડોર ગેમ્સનો એ પણ એક ફાયદો છે કે આપણે રમતા રમતા આપડી કેટલી એક્સરસાઇઝ થઈ જાય છે. દોડવાનું, ચાલવાનું, કૂદવાનું અને શરીરના બધા જ રંગોની એક્સરસાઇઝ એના થ્રુ થઈ જાય છે. જેના આપણે સ્વસ્થ પણ રહીએ છ છીએ.
સાચી વાત છે. પણ અત્યારના છોકરાઓ તો આ બધી ગેમો શું એમને ખબર જ નથી. બસ એ લોકો તો એમના મોબાઈલ ફોનમાં અને વિડીયો ગેમમાં પડ્યા રહે છે. અને જો ઇન્ડોર ઇન્ ડોર ગેમ પણ જો રમવી હોય તો અમુક ગેમો સારી છે. જેમ કે ચેસ છે, લુડો છે, કેરમ છે એ બધું રમવાથી પણ એમનું મગજ એકદમ શાર્પ થાય છે એમને સમજ વિચારવાની શક્તિ વધે છે.
હા પણ જોઓને શું કરીએ જ્યારથી આ મોબાઈલ આવ્યો ત્યારથી આ ઇન્ડોર ગેમ્સ પણ બધી ફોનમાં આવવા લાગી. કેરમ પણ ફોનમાં આવે છે, ચેસ પણ ફોનમાં આવે છે આ અને પે પેલા ઉનો અત્યારે એ પણ ઘણો નીકળ્યો છે. પરંતુ જે મજા અ બાર રમવાની છે એવી આ રીતે ફોનમાં ગેમ્સ રમવાની નથી. ભલે પછી ઈન્ડોર ગેમ્સ હોય કે આઉટડોર ગેમ્સ હોય.
હા અને જ્યારે આપણે બહાર રમવા જઈએ તો કેવું ટીમ પાડીને એકબીજાના સહકારથી એકબીજા સાથે સંવાદ કરીને અ ટીમમાં અ ટીમવર્ક સાથે કેવું રમીએ છે.
સાચી વાત છે અને તે વખતે રમતી વખતે જયારે મિત્રો સાથે થોડી મસ્તી મજાક થાય એ મજા આ ક્યાં ફોનમાં રમવા રમવાથી છે.
બિલકુલ અરે આપણે આપણે તો નાના હતા તો કેવા આપણે તો સવારથી સાંજ પડી જાય ત્યાં સુધી બહાર રમ્યા જ કરતા આપણને મમ્મી બોલાવવા નહીં આવે ત્યાં સુધી ઘરે જવાનું નામ ના લેતા હતા અને આપણે થાકતા પણ નહીં હતા. અને અત્યારના છોકરાઓ તો અમ એ લોકોને સતત નિરંતર કંઈક નવું ને નવું મોબાઈલમાં પણ એ લોકોને કંટાળો આવે કંઈક નવું જ એ લોકોને કરવા જોઈતું હોય.
સાચી વાત છે. આપણા સમયે કે પહેલાના સમય જયારે ઉનાળાનું વે વેકેશન પડતું કે દિવાળી નું વે કેશન પડતું. તે વખત તે આપણે આખો દિવસ બાર આઉટડોર ગેમ્સ રમતા જોવા મલતા. ક્યારેક ક્રિકેટ, ક્યારેક ફૂટબોલ, ક્યારે લુકા છૂપી, તો ક્યારેક સતોડયું, તો ક્યારેક કઈક નવી-નવી, નાની-નાની ગેમો, પ પકડામ પકડાય, કે પછી અહ પર્વત પાણી, આ આવા ટાઈપની કેટલી ગેમો રમતા, ને આખા સોસાયટીમાં કે આખી ચોલમાં આપણે ગુમ બરાડા કરી દેતા, અને બપોરે જયારે સ જયારે આટલો ઉનાળાનો તડકો હોય તો ત્યારે ઈન્ડોર ગેમ્સ રમતા, જેમ કે કેરમ, ચેસ અમુક વાર પાના રમતા, પણ આખો દિવસ રમવાનું આપણે ચૂકતા જ નહી. અને આખું વેકેશન મજા કરતા. જયારે આજ કલ તો આ બધું ક્યાં રહ્યું છે.
બિલકુલ. આ ઇન્ડોર ગેમ્સ આપણે ક્યારે ર મવી જોઈએ જેમ કે ચોમાસું હોય બહાર બહુ વરસાદ પડતો હોય અને અહ વરસાદ પડતો હોય અને આ ઉનાળાની જે બપોરે સખત ગરમી પડતી હોય, ત્યારે આપણે ઘરમાં બેસીને પરિવાર સાથ થે મોબાઈલમાં નહીં, પરંતુ પરિવાર સાથે અહ લૂડો છે, કેરમ છે, કે ચેસ જેવી રમતો રમીને આપણે એક ફેમિલી ટાઈમ, ક્વૉલિટી ટાઈમ પણ સ્પેન્ડ કરી શકીએ છે.
સાચી વાત છે, અને આ ઇન્ડોર ગેમ્સ ના પણ ઘણા ફાયદા છે. એવું નથી કે ખાલી આઉટડોર ગેમ્સ ના જ ફાયદા છે, ગે જેમ કે ચેસ જેવી રમતો છે જે આ પણી મ અહ આપણા મગજની ક્ષમતા ને વધારે છે. જેટલું આપડે વિચાર વિ ચારીએ અને જે રીતે આપડે ગેમ રમીએ છીએ એ રીતે આપણી માનસિક માનસિક શક્તિ નો વિકાસ થાય છે. પછી કેરમની વાત લઈ લો, કેરમ આપ આપણું કન્સન્ટ્રેશન વધારે છે કે આપણે જે રીતે કુકંગ આપણે કેરમ ની પેલા એમાંથી કાઢીએ તો આપ એકદમ નિશાના સાથે મારીએ એ રીતે આ ઇન્ડોર ગેમ્સ ના પણ ઘણા ફાયદાઓ છે.
બિલકુલ સાચી વાત છે. એટલે જ તો આપણે બાળકોને એ સમજાવવાનું છે કે તમારે ઇન્ડોર્સ ગેમ અને આઉટડોર ગેમ બંનેનું સંતુલન જાળવીને તમારે બેઓ ગેમ્સ બાજુ રમવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સાચી વાત છે અને આજકાલ તો ઈન્ડોર ગેમ્સને પણ એટલું મહત્વ મળ્યું છે કે આ ચેસ છે, કેરમ છે આવી બધી ઈન્ડોર ગેમ્સ તો રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ લેવલ્સ પર ઇન્ટરને નલ લેવલસ પર એની કોમ્પિટિશનો ચાલે છે એમાં બાળકો અને યુવાઓ ભાગ લઈને પોતાના દેશનું નામ પણ રોશન કરે છે.
હા એટલે તો બાળકોએ જ્યારે સવારમાં ઠંડા પોરમાં થોડીક આઉટડોર ગેમો રમી લેવી જોઈએ અને જે બપોરનો જે ઉનાળાનો ગરમીનો ટાઈમ હોય તાપ હોય ત્યારે ઘરમાં બેસીને આવી બે આવી બધી રમતોનો લાભ લઈ શકે છે.
હા બાળકો પણ આઉટડોર ગેમ્સમાં પણ પોતાનું કરિયર બનાવી શકે છે. અમુક અમુક લોકોને એમ હોય કે ના ઇન્ડોર ગેમ્સ નથી ફાવતી તો આઉટડોર ગેમ્સમાં જેમ કે ક્રિકેટમાં છે, ખોખોમાં છે, કબડ્ડી માં છે, ફૂટબોલમાં છ આ બધી ગેમ તો નેશનલ લેવલ પર ઇન્ટરનેશનલ લેવલ પર ડિસ્ટ્રિક્ટ ઝોનમાં ક ક્યારે ને ક્યારે એની કોમ્પિટિશનો ચાલતી જ હોય છે. એમાં પણ ભાગ લઈને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય એમાં બનાવી શકે છે.
ખરી વાત છે. એટલે લોકોએ આજના છોકરાઓએ આ બધી ગેમ્સમાં પણ પોતાનો અ ઉત્સાહ બતાવવો જોઈએ અને ઘણા લોકોને ઘણા છોકરાઓને તો આપણને ખબર હશે કે આપણી નેશનલ ગેમ હોકી છે.
હા સાચી વાત છે તમારી. એમાં પણ લોકો મતલબ બાળકો કોચિંગ ક્લાસીસ બી જોઈન કરે છે. આજકાલ તો આ બધી ગેમ્સ ના જે બી ક્લાસીસ હોય છે એ બધા નીકળ્યા છ છે કે જે બી કોઈ પી ટી સર હોય કે એ લોકો પણ આ જેમ કે ક્રિકેટ છે, કબડ્ડી છે, હોકી છે, ખોખો છે એ બધાની પ્રેક્ટિસ કરાવે છે, તાલીમ આપે છે અને પછી છોકરાઓને ડિસ્ટ્રિક ઝોનમાં કે પછી સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર, ઇન્ટરનેશનલ લેવલ પર રમવા મોકલે છે.
બિલકુલ અને છોકરાઓ આ બધી આઉટ આઉટડોર ગેમ્સમાં રમે તો એનાથી એમનો શારીરિક વિકાસ પણ સારો થાય અને એમનું શરીર પણ કેટલું તંદુરસ્ત રહે છે.
સાચી વાત છે અને રમતનું પણ જીવનમાં એટલું જ મહત્વ છે જેટલું શિક્ષણનુ મહત્વ છે. એવું નહી કે ખાલી શિક્ષણને જ ધ્યાનમાં રાખવું જોઈએ બાળકો માટે રમત પણ એટલો જ મહત્વનો વિષય છે એ શારીરિક સર્વાંગનો એક ભાગ કહેવાય.
બિલકુલ તમારી સાચી વાત છે એટલે અને હું છે ને હમણાં એવું જ હું વિચારતી હતી કે એકાદ દિવસ સન્ડે જ્યારે બધા ફ્રી હોઈએ ત્યારે આપણા સોસાયટીના છોકરાઓને ભેગા કરીને આપણી જે પૌરાણિક પરંપરાગત જે રમતો હતી જેમકે અ ખોખો છે, કબડ્ડી છે એ બધી ગેમો હમણાં ધીરે-ધીરે વિલુપ્ત થઈ રહી છે તો આપણે છોકરાઓને એ બધી ગેમો રમવા પ્રોત્સાહિત કરીએ એમને શીખવાડીએ.
સાચી વાત છે તમારી હવે આજકાલના છોકરાઓ પાસે નવી-નવી એટ એટલી ગેમો આવી ગઈ છે. ક્યાક પુરાની ગેમો તો બધા ભૂલી જ અ ગયા છે અને અત્યારના સમયના જે છોકરાઓ છે એમને યાદ પણ નહી હોય કે એ લોકો આપણા એમના માતા પિતા એમના દાદા દાદી એમના સમયમાં કઈ કઈ ગેમ રમતા હવે વાત કરી લો લખોટી ની જ તો આજકાલના છોકરાઓના કોઈના હાથમાં લખોટી નહી જોવા મળે એમને આવડતું પણ નહી હોય કે કઈ રીતે રમતા હશે જય્યારે આપણે તો કેટલું રામતા એ.
બિલકુલ લખોટીની સાથે તમને યાદ છે આપણે નાના હતા તો પાચિકા પણ રમતા હતા એ પણ એક ઇન્ડોર ગેમ્સ ટાઈપ જ છે કે ચાલો તમે ઘરમાં બહાર ગમે ત્યાં બેસીને રમી શકો છો પાચિકા તમને ખબર છે પાંચ પથ્થર લઈને રમવાની એક રમત હોય છે.
સાચ સાચી વાત છે અને આપણે ભમરડો પણ કેટલો ફેરવતા. એમાં પણ કેટલી મજા આવતી અને આજકાલના છોકરાઓને તો કહીએ તો ખબર પણ નહી હોય કે એ શું હશે.
હા હવે તો ભમરડો પણ ઓટોમેટિક ઓલું એક કરીને એવું એ ટાઈપનું કંઈક ટોય નીકળી ગયા છે એ પણ ઓલા દોરીવાળા હવે તો ભમરડા અ મેં કશે જોયા જ નથી અત્યા
સાચી વાત છે તે વખતની ગેમ્સ ની મજા અલગ હતી હા આજકાલ નવી ગેમ્સ આવી છે પરંતુ પૌરાણિક ગેમ્સની અલગ જ મા હતી તો બાળકોને પણ ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ રમવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ જેમથી એમ શારીરિક વિકાસ પણ થાય અને એમને રમવાની પણ મજા આવે અને લોકો બોર પણ ના થાય
સાચી વાત છે તો આપણે છોકરાઓને એ બધી ગેમો શીખવાડવી જોઈએ તો આપડણે કોઈ વાર એવો વિચાર કવિશો મળીએ
ચોક્કસ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ